હા કેમ છો બહેન.
હું તો મજામાં છું તમે કેવા ને કેવા છો.
તો તમે આજે મને કહેશો કે આજે આપનો ટોપિક કયો છે.
એ વાત હું કેટલા દિવસથી છે. એટલે કે ઓનલાઈન શોપિંગ કરતી હતી તો હું આજે છે ને એટલે તમારાથી. ઓનલાઈન શોપિંગ વિશે વાત કરી છ, તો તું તમે શું મને બ બતાવી શકો ઓનલાઈન શોપિંગ વિશે કંઈ?
હું તને ઓનલાઈન શોપિંગ વિશે બતાવી શકું છું, પરંતુ મને. એવું લાગે છે કે ઓનલાઈન શોપિંગ એ આપણા જીવનમાં ર જરૂરિયાત એક એક ખર્ચ બની ગયું છે, કારણ કે તેમાં આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ, અને આપણને જે પણ મસ્ત. તું એ મંગાવાઈ જ છે.
હા, ઓનલાઈન શોપિંગ એ આપણા આધુનિક સમયનો છે ને એક ખર્ચ બની ગયો છે. તમે જેવી રીતે વાત કરી, મને સારી લાગી ને છે. ને આપણે સૌપથમ તો ઓનલાઈન શોપિંગ વિશે જ વિચાર કરી લઈએ તો. ઓનલાઈન શોપિંગ. એ એવી શોપિંગ છે કે જે આધુનિક સમયમાં છે ને ટેકનોલોજીઓ દ્વારા થાય છે એટલે કે ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને જે દુનિયાભરમાં ખરીદી અને વેચાણ થઈ રહ્યું છેને એ ઓનલાઈન શોપિંગ છે. એને ઓનલાઈન શોપિંગ કહેવાય છે. આજે આપણે જોઈએ છીએ તો એવી શોપિંગ છે કે જેનું ઇન્ટરનેટ થી કે જેનું અભૌતિક રીતે આપણે ઘરે બેઠા બેઠા વસ્તુને જોઈને આપણે મંગાવી લઈએ છીએ, તો તે વધી છે ને. અવ કે ઓનલાઈન શોપિંગ છે. સૌપથમ તો ઓનલાઈન શોપિંગને છે ને આપણે લાભો લઈએ તો ઓનલાઈન શોપિંગ એનો સૌથી મોટો લાભ છે કે સમયની બચત થાય છે. આપણને જો ઓનલાઈન શોપિંગ કરવી હોય. તો આપણને બહાર નીકળવું પડતું નથી, આપણે ઘરે બેઠા હોઈએ છેીએ અને વસ્તુને ઓર્ડર કરી દઈએ છીએ ઓનલાઈનમાં જોઈને, અને એ વસ્તુ આપણે ઘર સુધી આવી જાય છે, તો એ ખુબ જ સારી બાબત છે. અને. હું એ મને તો ખુબ જ ગમે છે ઓનલાઈન શોપિંગ, કારણ કે ઘરે બેઠા બેઠા જો વસ્તુ મળી જતી હોય તો કોને ન ગમે? અને મને એવું લાગે છે ને કે કેટલીક એવી, કેટલીક શું એવી ઘણી બધી વસ્તુ. કે જે બહાર કરતા છે ને. આપણને ઓનલાઈન માં સસ્તી મળે. છે. એ શા માટે હોય છે? એ એમના માટે હોય છે ને, કારણ કે જો આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈએ તો એનાથી છે ને આપ એનાથી છે ને આપણને ઓનલાઈન શોપિંગ કરવા. એટલે કે ઓનલાઈન શોપિંગ કરતા તો દુનિયાભર ની વસ્તુ છે ને. એક જ પ્લેટફોર્મમાં હોય છે. અને અલગ- અલગ જે વેચનારો છે, પોતાના પોતાના ભાવો મૂકે છે, તેનાથી છે ને આપણને ઘણી બધી એવી બધી ઓપોર્ચ્યુનિટી. મળે છે કે, આપણે તેની ભાવો પસંદ કરી શકીએ એજ વસ્તુ આપણે માર્કેટમાં જોઈ આવીએ તો કદાચ દોઢસો ની હોય અને એજ વસ્તુ આપણે ઓનલાઈનમાં જોઈ તો કદાચ સો ની મળી જાય, એટલે આવું બધું થઈ શકે છે તો તમારું એના વિશે શું માનવું છે?
હા, તમે જે કીધા હતું ખૂબ જ સરસ વાત છે, અને હું પણ એવું કહેવા માગુ છું કે ઓનલાઈન શોપિંગ એ ઘરે બેઠા પણ થઈ જાય છે અને ઓનલાઈન શોપિંગમાં વિવિધ વસ્તુઓ ઉપલબબ ઉપલબ્ધ હોય છે, જેમ કે કાપ. પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને ઘરગથ્થુ વસ્તુઓ એ તે સરળતાથી આપને મળી શકે છે, અને આજથી હું એ પણ કહેવામાં આવું છું કે મને પણ ઓનલાઈન શોપિંગ કરવા એ ખૂબ જ ગમે છે, જેમ કે કેટલાક પ્લેટફોર્મ. છે જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા, મીસો, વગેરે જેવા વેબસાઇટો ઉપર ખૂબ જ જાણીતા છે અને લોકપ્રિય છે. આથી વધુ સરળતાથી ખરીદી તેની ઉપર કરી શકાય છે. અને હું એ પણ કહેવામાં આવું છું કે ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ અને ઓફર બંને મળે છે, આજથી. તેને ફ્રોડ કહેવામાં આવે છે, તેની ઉપર તો ક્યારેક શોપિંગ ના કરવું જોઈએ, કેમકે સોશિયલ મીડિયામાં ક્યારે ક્યારેક કેશ ઓન ડિલિવરી થાય જ નહીં, તેમાં ઓનલાઈન જ ડિલિવરી થાય છે, અને આ ડિલિવરી. મળે છે કે ની મળે છે એને કોઈ ભરોસો નહીં મળે છે, આથી હું કહું છું કે જે પણ આપણે પ્લેટફોર્મનો ઉપ ઉપયોગો કરીએ છીએ એ વિશ્વાસપૂર્વક ક કરવું એ ખૂબ જ જરૂરી છે અને હું એ કહું છું કે ઘરે ડીલીવરી મળ મલવી એ સૌથી મોટ જરૂર ની મલે બહાર ખર્ચનો સમય ગાળો બચ અને અમારું જે થકાન છે, એ પણ બચે છે અને હું એ પણ કહું છું કે ખૂબ જ સરળ બની ગયું છે, જેમ કે ડિજિટલ પેમેન્ટ ડિજિટલ પેમેન્ટ આથી તેમની ચૂકવણી ખૂબ જ ઝડપથી થાય છે, આથી પ્રક્રિયા સરળ બને છે પરંતુ ઓનલાઈન શોપિંગમાં કેટલાક નુકસાનકારક પણ છે, ક્યારેક વસુ ગુણવત્તામાં સારી રીતે હોય અને પરંતુ કેટલીક વસ્તુઓ ખૂબ જ સારી હોય છે અને હું એ પણ કહેવામાં આવું છું કે ફોટામાં દેખાતી વસ્તુ અને વાસ્તવિક વસ્તુ અલગ હોઈ શકે છે, આથી સચેત રાખવીને શોપિંગ કરવું જયોજ આપણને ફાયદાકારક બનાવે છે, તો તમે શું ક કહ કહેવા માગશો કે આપણું શોપિંગ જે કરીએ છીએ એ સારું છે કે ખરાબ?
હા, તમે જે વાત કરી મેં એના પર વિશ્વાસ કરું છુ અને માનવી છું, કે આપડે છે ને વસ્તુને અલગ, અલગ ભાવે અને અલગ, અલગ ગુણવત્તાવાળી વસ્તુનો છેને અ એનું પણ ઉપયોગ એટલે કે પણ મળી શકે છે, કે આપણને છે ને એક જ વસ્તુમાં અલગ, અલગ વસ્તુ અને અલગ, અલગ ભાવ એ પણ જણાવવામાં આવે છે, એટલે કે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોઈય, ને તો આપણી સામે ઘણી બધી એવી એવી સુવિધાઓ મળી રહે છે, કે આપણે ઘણા બધા વસ્તુને પસંદગી કરીને આપણે એ મુજબ લઈ શકીએ છીએ. સસ્તો અને વસ્તુ એ ટકાઉ રહે એવી વસ્તુઓ પણ મળી શકે છે. ઘર સુધી આપડે છે ને ઘર બેઠા બેઠા તે વસ્તુ એ મળી જાય છે, આપણે ઘરે જ રહીએ છેએ અને વસ્તુ આપી ઘરમાં આવી જાય છે, તે ખુબ જ સારો બાગ બાબત છે અને આપણે આપણો સમય બચી જાય છે અને સમય પર આપણે કોઈ એવ મહત્વપૂર્ણ કાર્ય કરી શકીએ છીએ. એ અને આજના સમય આપણે જોઈ જ રહ્યા છે કે દિવસ ખુબ જ આખો દિવસ એ ખુબજ એટલે કે દિવસે ખુબ જ મહેનત ભરેલું હોય છે તો એવી ખુબ જ જરૂરી બાબત છે, કે આપડે ઘર બેઠા, બેઠા જો વસ્તુ મંગા હોય તો આપડે ઘરથી બહાર એટ વધારે એમાં પણ વધારે ધ્યાન આપવું પડતું નથી અ ઓનલાઈન શોપિંગ વાત કરીએ તો કપડા થી લઈને દરેક વસ્તુ ઓનલાન શોપિંગમાં મળી રહે છે, અને હું તો એવું ક છ ને કે જે વસ્તુ તે આજુબાજુ કદાચ ના મળતી હોય ને. એ પણ ઓનલાઈન શોપિંગમાં મળી રહે છે.
કીધા એ તો સરસ છે, પરંતુ હું એવું પણ કહેવામાં આવે છું કે જે રિટર્ન અને રિફ્રેશની સુવિધા હોય છે એ ખૂબ જ ઝડપથી આગળ વધ્યા કરે છે અને તેમની અચાનક કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે, તો પણ તે લોકો એ તરત જ રિટર્ન લઈ લે છે અને ઓનલાઈન શોપિંગમાંથી સમય બચે છે આથી લાંબી લાઈનમાંથી બચી શકીએ છે, તો તમે મને કવો.
હા તમે તો ખુબ જ સારી વાત કરી કે આપડે લાંબી લાંબી લાાઈનોઓથી બચી શકીએ છે, અને આપણા રિટર્ન પણ ઝડપથી લઈ લે છે અને આપણને વધારે સુવિધાઓ આપે છે. આ તો ખુબ જ સારી બાબત છે કે અને એ હું એવું કું છ ને કે ઓનલાઈન જે આ પણ માર્કેટો છે ને બહારની એ કદાચ રાત્રે ને એક દિવસ બંધ એવું પણ થાય છે, પરંતુ જે ઓનલાઈન શોપિંગ છે ને એ ચોવીસ કલાક ચાલુ રહે છે એમાં કોઈ પણ એવી વસ્તુ હોતી નથી કે આપણે એનો ઉપયોગ નહી કરી શકીશું, અને આપણે જારે મન થાય કે આપણે ઓનલાઈન શોપિંગ કરવાના છે આપણે ત્યારે જઈને તે પ્લેટફોર્મમાં જઈને અ વધારે પડતો અ શોપિંગ કરી શકીએ છીએ. હવે છે ને તેમ જે વાત કરી કે હું આ એપથી વાત આ એપથી અમે શોપિંગ કરીએ છ છેએ તો હું પણ એવી જ એપ જેમ કે મીશો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે આવી બધી એપ્થી હું પણ શોપિંગ કરું છું, અને મને ખુબ જ સારો લાગે છે, ને મને ઓનલાઈન શોપિંગનોો અનુભવ પણ મારો ઘણો ખરો સારો જ છે કારણ કે છે ને કોઈકઈ એવી ડિફોલ્ટ વસ્તુ આવી જાય કોઈક એવી સારી વસ્તુ ના આવે ડેટ વાળી વસ્તુ ના આવે ને તો તેઓ લોકો ચેન્જ કરીને આપણને છે ને આપણા પૈસા આપી દેતા હોય. છે તો આ ખુબ જ સારી વાત છે, કારણ કે જો આવું થતું હોય તો કેટલીક સારી વાત ને કે આપણને ઘર બેઠા બેઠા વસ્તુ પણ મળી રહે છે ને જો ખરાબ છે, તો આપણે એના ચેન્જ પણ મળી રહ્યા છે, એટલા માટે હું આ બાબતને સારું માનું છું. અને મને ગમે છે. કે અને મને ઓનલાઈન શોપિંગ પણ ગમે છે, તો તમે એના વિશે શું કઈ કહેવા માંગો છો.
હા તમે જે કીધા એ તો ખૂબ જ સરસ વાત છે અને હું પણ એવું જ કહું છું કે અંતમાં ઓનલાઈન શોપિંગથી જીવન સરળ બન્યું છે, અને લોકો સમય બચાવી શકે છે, જેથી ટેકનોલોજીના વિકાસથી. આ શક્ય બન્યું છે અને ભવિષ્યમાં બધી સુવિધાજનક બની જશે અને હું એ પણ કહું છું કે મોટા મોટા લોકો એ પોતાના ટાઈમમાંથી બહાર નહીં નીકળે છે તો એ લોકોએ ઘરે બેઠે જ પોતાનું શોપિંગ કરે છે, પરં. તો અ સંતુલિત ઉપયોગ કરવો જોઈએ જેથી જરૂર મુજબ ખરીદી કરી શકીએ છેએ અને હું એવું પણ કહું છું કે દુકાનોમાં બેઠા બેઠ ફરતાં ફરતાં આપણે ઘરે જ બેઠા બેઠા શોપિંગ કરી લઈએ. ચાલો બેહેન આપને ખુબજ સારી રીતે વાત, કરી લીધી અને તમારું સાથે વાત કરવામાં ખુબ, ખુબ ધન્યવાદ.
તમારો પણ આભાર બહેન ને તમારી સાથે વાત, કરીને મને પણ ખુબ સારું લાગ્યું ચાલો બહે.